હલો
હલો
તેમ છો.
બસ મજામાં તમે બોલા તમે કેમ છો?
બસ મજામાં.
હા, તો આપડે તમે કેતાતા કે અઠવાડિયા પેલા કે આપડે કઈક ફરવા જવું છે તો તમે શું નક્કી કર્યું પછી
કઈ નહી, આપડે આમ જોઈએ તો તો ઘણી બધી જગ્યાઓ છે, એટલે કન્ફ્યુઝ છું કે ક્યાં ફરવા જવું અને અત્યારે તો મોસમ પણ એવું ચોમાસા ન છે, કે મારી ઈચ્છા તો આમ હિલી એરિયા હોય પર્વતીય પ્રદેશ એ બાજુ જવાની છે.
હા તો એવો તો પ્રદેશ જોઈએ તો આપડા નજીકમાં તો છે. પાગઢ હજર્યું ને કે ભાઈ હા માતાજી ના દર્શન ભી થઇ જાય અને લીલોત્રી બી જોવાય જવાય હરિયા આવે
હા એ તો સાચી વાત છે. અને પ્રવાસના પ્રવાસ નું પણ આપણા જીવનમાં ઘણો પ્રભાવ પડતો હોય છે. કેવાય ને કે- પુસ્તકો વાંચવાથી જ્ઞાન મળી શકે છે પરંતુ પ્રવાસ કરવાથી અનુભવ મળતો હોય છે. અને પ્રવાસમાં એક સ્થળેથી બીજા સ્થળે જવાનું નામ નથી. તે નવી સંસ્કૃતિ નવા લોકો, નવા વિચારો અને નવા અનુભવોને જાણવાનું પણ એક સુંદર માર્ગ છે. તેથી જ આમ પ્રવાસને જીવનનો શ્રેષ્ઠ શિક્ષક પણ કહેવામાં આયો છે.
હા, એ તો તમે સાચી વાત કીધી કે તમને ન્યૂ આમ કહીએમ કે નવી એડવેન્ચર ટાઈપ કહીએ. કે એવી વસ્તુ કેહેવાય કે જાતે એકલા જાઓને ફરીને આવો કોઈ અજાણી જગ્યાએ એકલા તો એ આમ કેવાય કે હા ભાઈ મજા આઈ રોમાંચ મળ્યોને એ. અને નવી વસ્તુ બી તમે જોઈ કે ભાઈ ત્યાંના લોકોની રહેવાની. અ રીત કેવી છે કે બોલવાની રીત. કેવી ચા અને બીજું પણ ઘણું બધું ખાણી પીણી ને બધી રીતે.
હા, એ તો સાચી વાત છે. અને ભારત તો આમ વિવિધતાનો દેશ છે અહિયાં હિમાલયના બરા ફારસાદી. પર્વતોથી લઈને સમુદ્ર કિનારા, રણપ્રદેશ, જંગલો, નદીઓ ઐતિહાસિક સ્મારકો, ધાર્મિક સ્થળો અને આધુનિક શહેરો સુધી અનેક પ્રકારના પ્રવાસના સ્થળો આયેલા છે. અને દરેક સ્થળની પોતાની આગવી ઓળખ અને સંસ્કૃતિને ઇતિહાસ હોય છે.
હા, એ તો વાત તમે સાચી કીધી કે જો આપડે ઉપર પર ના ભાગે જોઈએ તો કો કે હિમ આચ્છાદિત બધો પ્રદેશ છે. અને પર્વતીય અને નીચેના જે દક્ષિણમાં જોયા. તો એમાં પર્વતીય પ્રદેશ છે પણ જુઓ અ લીલોત્રી વાળો આખો પ્રદેશ છે. હળિયાળી વાળો એટલે આમ વિવિધતા જોવા મળી. તો કે કે આપડે ભારતમાં રણપ્રદેશ બી છે. ખારો પાટ બી છે અ રણપ્રદેશમાં બી બે અ જાતના છે. રેતીનું બી છે અને ખારું ખારા ખારો રણ બી છે એટલે કે આ કચ્છનું રણ.
એટલે આ અલગ કેહવાય.
હા, એટલે આમ પ્રવાસનું પણ આપડા જીવનમાં ઘણું મહત્ત્વ છે. પ્રવાસથી આપણે આમ જ્ઞાન વધે છે. પુસ્તકોમાં વાંચેલી ઘણી બાબતોને આપણે પોતાની આંખોથી જોઈ શકીએ છે. અને પ્રવાસ આપણને આત્મવિશ્વાસ. સમયનું આયોજન અને નવી પરિસ્થિતિમાં રેહવાની કળા આપણે નવી પરિસ્થિતિ કોઈ આવે તો એમાં કઈ રીતેસ અ રય શકીએ. એ શીખીએ છીએ અને વિવિધ સંસ્કૃતિઓનો આદર કરતા પણ આપણે શીખીએ છીએ.
હા, એ તો છે કે તમે અ પ્રવાસ કરો એટલે કે બીજી જગ્યાએ જાવ. તો ત્યાંની તમને સંસ્કૃતિ ખબર પડે ત્યાંની ઈતિહાસ ખબર પડે. ત્યાં જે સ્થાપત્ય જે હોય એમના મઠો, મંદિરો. કે મેહેલો કઈ કે ત્યાંના રાજા કેવા હતા એમને એ જે ઇતિહાસમાં હતું તે અમને સિદ્ધિઓ શું હાસલ કરી. તે બધું બી તમને જાણવા મળે ત્યાં જાઓ તો. અને તમે આ પુસ્તકમાં વાંચો કે તમને કોઈ સર ભણાવે એના કરતા તમે ત્યાં જાઓ તમે એમની વસ્તુઓ જુઓ એમના પોશાક જુઓ. કે મ્યુઝિયમ માં મૂકેલા હોય કોઈ રાજા ના. કે ઘોડાના કે એમના અવશેષોને એવું બધું તમને આમ અંદર. ી કે એ વખત ના રાજા. કેવા એમશે કે ભાઈ આવી વસ્તુ એમને કરી.
હા. અને ભારતમાં પણ આમ ઘણા મુખ્ય પ્રવાસ ના સ્થળ. સ્થળો આવેલા છે પેલું જોઈએ તો આપડણે કાશ્મીર. જેને ધરતી પર નું સ્વર્ગ કે છે. તો કાશ્મીરે એના બરફ આચ્છાદીિત પહાડીઓ ડલ લેક. અને હાઉસબોટ અને કુદરતી સૌંદર્ય માટે. વિશ્વભરમાં જાણીતું છે પછી આપડે રાજસ્થાન. તો હાલ બધા ઘણા બધા લોકો રાજસ્થાન ફરવા જઈ રહ્યા છે. તો ત્યાં જયપુર ઉદયપુર જોધપુર. અને જેસલમેર જેવા શહેરો મહેલો. કિલ્લાઓ અને રણપદેશ રણ પ્રદેશ માટે ઘણું પ્રસિદ્ધ છે. પછી આગ્રા. તો આગ્રામાં તો આપડે જોઈએ તો વિશ્વની સાત હજાર વી માનું એક. તાજમહેલ આગ્રમાં આવેલું છે અને તે પ્રેમ નું પ્રતિક માનવામાં આવે છે. પછી ગોવા તો આજના યુવાનોને ગોવા જવાનો ઘણો શોખ હોય છે. તો ગોવા તેના સુંદર દરિયા કિનારા ચર્ચો અને. પર્યટન માટેનું વિશ્વ વિિખ્યાત છે પછી કેરળ લઈ લો હિમાચલ પ્રદેશ. લઈ લો. એટલે એવી બધી ઘણી જગ્યાઓ છે ભારતમાં કે આપડણે. અ ફરી શકીએ અને ત્યાંની જે નવી બોલી. ભાષાથી આપણે જાણી શકીએ.
હા એ તમે વાત તો સાચી કીધી. પણ અમુક લોકો કેવું કે ભાઈ જોવા તો જાય છે કે ભાઈ. આપડે આવા જગ્યા ગયા આ જગ્યા ગયા. પણ એ લોકો એ વસ્તુ અમુક જગ્યાએ લીટા. પાડે પથ્થર થી અમુક વસ્તુ તોડે. કે ગમે તે આપણેુગ યુગલો હોય તો. એ બંને પોતાની જે કલાકૃતિઓ હતા વિકૃતિઓ. તે ખરાબ વસ્તુ કરે કે આવી વસ્તુ ના કરવી જોઈએ આમ તો એવી. જગ્યાએ જઈને સ્વચ્છ રાખવી જોઈએ આમ.
એ તો વાત સાચી કેધ આપણેે આમ જવાબદાર. પ્રવાસી તરીકે વર્તવું જોઈએ કે પ્રવાસ દરમિયાન આપણે પણ આમ કેટલી બાબતો નું ધ્યાન રાખ. જોઈએ જેમકે જાહેર સ્થળે કચરો ના ફેકવો. પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો પછી સ્થાનિક લોકો. ને તેમની સંસ્કૃતિ નો આદર કરવો તેમને નુકસાન ન પહોંચાડવું. પછી ઐતિહાસિક સ્મારકો છે તો તેમને નુકસાન ન પહોંચાડવું. પાણી અને અન્ય કુદરતી સંસાધનો ન આપણે બગાડ ન કરવો જોઈએ એ એક જવાબદાર પ્રવાસી તરીકેની આપણી ફરજ છે.
હા. એ વાત તમારી સાચી અને જુઓ ને આપડે અમુક જે. ફેક્ટરીઓ હોય છે ધારો કે કોઈ સ્થાપત્ય. ધારો કે આપડે તાજમહેલ લઈએ. તાજમહેલ એ યમુના નદી ના કિનારે આવેલું છે. તો ત્યાં બધા ફેક્ટરીઓ આજુબાજુમાં ઘણી છે અને. જે યમુના નું પાણી છે. એ બી ફેક્ટરીઓના પાણીના લીધે પ્રદુષિત થયું. અને એના લીધે બધું. આજુબાજુમાં પ્રદુષિત પાણીના અને વાતાવરણ ના લીધે તાજમહેલ ઉપર બી અસર પડ્યો તો આવું તો ના જ થવું જોઈએ કે ભાઈ આ સાત હ જાય બીમા ન એક છે અને ફેમસ કહેવાય તો આવી જગ્યાને આપણેે સંભાળ રાખવી જોઈએ કે ભાઈ આવું બધું કરીને બગાડ ના કરવો જોઈએ
હા એ તો સાચી વાત કે છે ત ભાઈ એટલે આપડે ધ્યાન રાખવું જોઈએ કે આપડા જે ઇતિહાસ છે ક તો ઐતિહાસિક સ્મારકો છે તો એને કોઈ પણ પ્રકારનું નુકસાન ના પહોંચે
હા એ વાત તો તમારી સાચી ત જોજો આપડા જે બધા છે ગવર્મેન્ટ છે તો હવે ઐતિહાસિક કે ગમે તે જે પ્રવાસી સ્થળો છે. એમને અ પર્યટન સ્થળો વેગ આપવા માટે નવી નવી વસ્તુ તો અ એમના માટે ફંડ આપ્યા છે કે આ જગ્યા છેયા ત્રાધામ સ્થળો બનાવા છે બધા ને એવી રીતે કરીને ફંડ આપીને એમને પ્રોત્સાહન આપીને વધારો કર્યા છે પ્રવાસીમાં.
હા. આપડે આમ જોવા જઈએ ને તો ગુજરાતમાં પણ ઘણા પ્રવાસ ના સ્થળો છે. જોઈએ તો ગિરનાર પછી સોમનાથ નું મંદિર દ્વારકા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છ ન આપડ સફેદ રણ સાપુતારા પાવાગઢ મોઢેરા સૂર્ય મંદિર પછી રાણકી વાવ આ સ્થળો આમ માટે ખાલી માત્ર પ્રવાસ માટે જ નહી પરંતુ આપણા ઈતિહાસ ધર્મ અને સંસ્કૃતિની પણ ઓળખા ઓળખ આપતું હોય છે.
હા એ તો છે અને જોઈએ તો તમે કીધા એ તો બરોબર છે પણ આમ જોઈયા યુનેસ્કોમાં ઇન્ક્લુડ કર્યા હોય એવા તો જોવા આપણે આ આપડું અ અમદાવાદ શહેર આખું પછી રાણી કવા છે પછી આ ચાપાનેર આખુ છે. તો ચાપાનેર માં જુઓ તમે કે ત્યાં આપડે મહકાળીમાં પોતા નું મંદિર છે. અને જોડે જોડે ત્યાં જામ એમની મુસ્લિમોની કિલ્લો કે મજ તે સ્થાન એને મળ્યું છે યુનેસ્કોમાં એટલે. કેવાય કે ના ભાઈ છે આ વસ્તુ અને ત્યાં આપડ જૂનું જૂનું જૂની જે હોય એક કલા બી જોવા મળે જોડે જોડે અ સાંસ્કૃતિક એટલે ઐતિહાસિક અને સાંસ્કૃતિક બંનેને સમન્વય થય જોવા મળે છે. પા ચાપા નિર્માણ
હા. - એટલે આમ પ્રવાસ માત્ર થોડેને જોવાનો કાર્યક્રમ નહીિ પરંતુ જીવનને સમૃદ્ધ બનાવવાનો અનુભવ છે અને પ્રવાસ થી પણ આપણેે ઘણું બધું શીખી શકીએ છીએ.
હા એ તો તમે વાત સાચી કીધી છે કે શીખાય તો ખરું તમે શીખવા માંગતા હોય તો.
હા એટલે આમ કહી ને કે જેટલું વધુ ફરશો એટલું તમે વધ દ શિક્ શો
હા એ તો છે તો ચાલો આટલી વાત કર્યા.
હા વાંધો નહી સારું સારું ચલો